હા.
તો આ મને તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
હા.
વર્ક ફ્રોમ હોમ ની વાત કરીએ બરાબર
હા આ તો તમારે અવાજ થોડો વધારે આવતો ને એટલે બોલી નતો શકતો હું
તો કે આ અહીં તો ટ્રેન ન અવાજ આવે છે.
હા હા તો હવે એમ કેતો વર્ક ફ્રોમ હોમ વિશે વાત કરીએ તો એમાં તમારા મતે શું સારું છે. કે વર્ક ફ્રોમ હોમ સારું કે પછી ઓફિસમાં જઈને વર્ક કરવું એ સારું
ના આમ તો આ એ સારું છે. ખોટું નથી વર્ક ફ્રોમ હોમ એ એનામાં આપે તકલીફ નથી પડતી કે ઘરે બેઠા બેઠા જ આપડે કામ થઇ જાય તો હ સારું તો કઈ ટેન્શન નહી પાછું મને જઈએ આપડે જે ટ્રાન્સપોર્ટ નો બધો ખર્ચો થાય એ બધો થાય પછી એક પેલું પણ સારું ઓફિસ વાળું કે એનામાં ગઈજો શું ભા હા દ થઈ કે હું બધા નવા નવા વ્યક્તિઓ જોડે જઈએ તો એનામાં કાંક ને કાક આપડે શીખવા મળે તો એ પણ સારું જ કહેવાય.
હા એટલે આપડી કોમ્યુનિકેશન સ્કીિલ હોય જે ઇમ્પ્રુવ થાય અને ઓમ આમાં એ એવું ના થાય ઘરે બેઠા હોય તો તમે એટલા જ કામ કરતા હોય અને પાછું બીજું એ છે. કે જો તમે ઘરે બેઠા હોય ને તો તમારે કોઈ હવે આવી કે પછી કોઈ પણ, કામ એવું થયું કે તમને કઈ ખબર નથી પડતી એમાં હવે આગળ શું કરવું તો તમે જો ઓફિસમાં હોય તો તમારા જે સિનિયર હોય કે એમને તમે કહી શકો ને જણાવી શકો પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકાય અને જયારે ઘરે હોઈએ તો પછી આમ ઘરેમાંય થાય વાંધો ના આવે પણ એમાં પછી ફોન ઉપર થાય ને એ કારણે ચોક્કસ જવાબ ના મળે કે એરર આપે સામે વાળા વ્યક્તિને જાવ ના શકીએ તો આ એક નુકસાન કહી શકાય
એટલે આપડી સામે જો વ્યક્તી હોય તો આપડે હમ ખબર પણ પડે કે એ શું વિચારી રહ્યો છે. ભાઈ આપડે જે વાત કરતા હોય તો એમને એક્સપિરયન્સ મતલબ એક્સપિરયન્સ કે શું કેહેવાય પણ આપણેે સમજી જગએ તો એ પણ આપડે આજ આવે મતલબ કામ કરવાવામાંગ એનામાં અને ઓલામાં થોડી ઓછી મજા આવે ઓનલાઈનમાં એટ આ સાચ છે
હા અને પાછું કે જો હવે તમે ટ્રાન્સપોર્ટ ના ખર્ચ ની વાત કરી તો તમે ઘરે રવાના તો તમે ઘરે એસી ચાલુ કરો પંખો ચાલુ કરો તો તમારે લાઈટ બિલ ન ખાય ચાલે તો એ બધું તો સરવાળે સરખું થઇ જ જાય ને
હા એ સરખું થયમ પાછું એનામાં એવું પણ થાય કે હવે હમ આનું એવું મારો હોય તો બીજા ઘરના કામ કરતા હોય કે બાળકો હોય કે બધા અવાજ કરતા હોય બીજું કોઈ પણ વ્યક્તિ બહારથી આવે તો એમનો અવાજ હોય તો એ જેમ બધું ઓનલાઈન કરતા હોય તો એને મજા પણ ના આવે પાછું અમુક વખત એવું થાય કે ચોમાસા સિઝન હોય કે અમુક વાર નાઈટ પણ જતી રહે તો પણ કામ આપડ થતું નથી એમ આવું બધું થઇ શકે ઘરે બેઠ
હા હા એ વાત તો તમારી સાચી જ છે પણ ને જો હવે કંક મેં સાંભળ્યું છે મને ખબર છે કદાચ ત્યાં સુધી તો કઈક નોકરીમાં આપડે એક અઠવાડિયામાં ચોવીસ કલાક કે અડતાલીસ કલાક કક કામ કરવાનું હોય છે એવું કઈક હોય છે ને નને
હા એવું હોય છે ને
હા તો હવે એ કામ આપડે જો ઘરે રહીને કરીએ તો આપડે અને તમે વાત બરાબર કે ખર્ચો ઘન કિલોબસ ટ્રાન્સપોર્ટનો સરખો થાય પણ સમય જો ટ્રાન્સપોર્ટમાં બચી જાય હવે તમે ઘરે બેસી જાઓ તો નોકરી માં તો કેવું છે કે એનો ટાઈમ હોય એ પ્રમાણે તમે ટાઈમે પહોંચી જવું પડે અને પાછું આવીને તમે એ ટાઈમે નીકળવું એ પડે અને જયારે તમે ઘરે હો તો તમે એક્સ્ટ્રા ટાઈમ આપીને તમારોું વર્ક બે દિવસ વહેલા પૂરું કરી દો અઠવાડિયામાં કે છ દિવસનું કામ હોય તો તમે ચાર દિવસમાં જ પૂરું કરી શકો તો તમને બાકીલા બે દિવસ રજા મળી શકે અને ઓફિસ માં એ ના થાય એટલે આ જગ્યાએ એક ફાયદો મળી શકે
એમ પાછું હોય ને અ એવું પણ થાય ને કે હા ઓફિસ ની અંદર જ કામ કાઢતા હોય બધું એને અમુક કામ તો આપડે ખાલી જાતે જ કરવું પડે ને જો હમાં આપડે ઓફિસ ની અંદર રહીએ તો કોઈને બતાવી પણ શકીએ તો આપડું કામ એટલું ઓછું પણ થઈ જતું હો હમ્મ ઘરે બેઠા તો એ આપડું ફિક્સ કરવું જ પડે આમ આપડે સેન નથી થતું પછી આપડે જ બધું પૂરું કર વુ પડે આવું પણ થઈ શકે ને કોઈ પણ આપ મિત્ર હોયે તેને પણ કહીએ તો એ સમજે એટલે ભાઈ તું મારું કામ કર દે તો એ પણ થઈ શકે એટલે આવું પણ કરી શકાય
હા એ વાત તો તમારી સાચી જ છે અને પાછું આમાં જે તમે કીધું ઘરે ડિસ્ટર્બન્સ વધી જાય તો એ એક મોટું નુકસાન છે કે ઓફિસમાં તમને શાંત વાતાવરણ મળે અને હવે ધારો કે તમને ચા કે કો ઓફી પીવા નીે એવું હોય તો એ ઓફિસમાં તો ઘણી જગ્યાએ એવું હોય છે કે મશીન જ મૂક કેલા આવે છે ડાયરેક્ટ તમારે જેટલી પીવી હોય એટલી તમે પીવી શકો છો તો એ વખતે
હા એ તો વાત સાચી છેે એમ બધું આપડે પછી ઘરે કરવા જઈએ તો પછી બધા ઘરના બધા પણ ખી જાય ત્યા શું કે બધું ચા અડધી અડધી મિનટે ચા જોને આ જો ને એના કરતા બહાર જઈને ખાઈ લો કે એટલે આ બધી ઘરે માથા કુર થાય પણ હુંને ઓફિસમાં હોય તોમ શાંતિ અને આપે એ પણ જવું મિત્રો હોય મિત્રો બવુ મજા આવે અને ટાઈમ પણ પસાર થઈ જાય હવે મારી જ વાત કર હું ઘરે બેઠો મ ટાઈમ જ ના જાય આખો દિવસ અને કે આપડે જો નોકરી કરતા બિઝનેસમાં હોય ટાઈમ જતો રે કોલેજમાં હતા જ કોલેજમાં મને એવું હતું કે ટાઈમ ફાટ લઈને જતો રહેતો એટલે એપણ નોકરી કરી ઘરે બેઠા ઓછી મજા આવે આપડે જો જોઈન કરીએ તો આમ સારું એમ ઓફીસમાં
હા હા એ વાત તો તમારી સાચી છે, પણ ને ઘરે ઓમ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાખા પરિવારને સાથે બેસીને ભોજન કરવાનું હોય છે. તો જો નોકરીમાં થાય તો સવારે નોકરી જે હોય એ ટિફિન લઈને જતો રહે તો ટાઈમ થાય એ પ્રમાણે ખાય અને પછી એટલું જ ખાવું પડે એમાંય પાછું અને જયારે ઘરે હોય તો એને ગરમ ખાવાનું પણ મળી રહે અને ટાઈમ સર ખાવાનું મળી રહે અને આખા પરિવાર સાથે સાથે બેઈને ખાવાનું ખાય તો એક સારી વાત કહેવાય જો વર્ક ફ્રોમ હોમમાં જે તમારે ઓફિસમાં ના કરી શકો
હા હવે એને ઓફિસ કેક આપડી આજુબાજુમાં જોવાય તો પછી આપડે જમવા માટે આવી શકીતી. પણ હા એ ન અંતંગ વધારેો તો તકલીફ થાય કે સાથે નામ બેસી શકીએ બાકી તો ચા અલગ બાજુમાં જય ઓફિસ તો થઈ શકેને પછી ખર્ચો તો અત્યારે કોઈ જોતું જ નથી. કાર કે બધા પૈસા ને એટલા બધા વાપરતા હોય ખોટી રીતે તો અમુક લોકો જ પૈસા નું મહત્વ ગણતા જ નથી એટલે એ તો એ બું વેચાવાની જરૂર જ નથી અત ખાસ કરીને આઈટી ની અંદર ને એ બધા જેમ કામો છે તો એ બધાને વર્ક ફ્રોમ મદારે થતા હોય છે, એજી બંગ કંપનીઓમાં થોડા ઓછા થતા હોય પણ આઈટંગની વિભાગ વધારે થતા હોય છે.
હા એ તો મેં જોયું છે આઈટી વિભાગમાં મોટા ભાગના બધા વર્ક ફ્રોમ હોમ કરતા હોય છે અને કંપનીઓ વર્ક ફ્રોમ હોમ આપે છે, એનાથી એમને પણ ફાયદો થાય છે કે આ શું કેહેવાય આપડે એમને થોડો ખર્ચો ઓછો થઇ જાય અને જે ઓફિસ માં ને એમાં લાઈટ બિલ અલગ કેબિન આપવું પડે ને એ બધું કરવું પડે જયારે વર્ક ફ્રોમ હોમ આપી દે તો એમને એમના ઘરમાં કરવાનું રેખાનું એટલે અલગું કેબિન કે એવું કશું ફાળવવાનો કે કોઈ ખર્ચો કરવો કે ના પડે કંપનીને પણ
એમ પાછું શું ફાયદો થાય. કેવાય જો ધારો કે આપડે વિદેશ ની નોકરી મળી હોય. માકમપ કે એવું બધું તો પછી આપડે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા જો કામ કરીએ તો સારું તો એનામે શું કર ફાયદો થાય કે આમા બાજુમાં જ છે તો એ શું કરે એ એ દિવસ નો ટાઈમ ને આપણો ટાઈમ અલગ હોય. મતલબ બેન અમેરિકા હોય કે આપડ ભારત હોય તો એનો ટાઈમ અલગ હોય. તો આપડે સાંજના ટાઈમે ચાર કલાકે છ કલાક આપડે કરવું કામ તો અહીયા આપ આપડું ગામે થઈ જાય મતલબ આપડું કોઈ બિઝનેસ હોય કે બધું સંભાળી જગ્યાએને એક ફ્રોમ તારે હોય એ દેશ નુ તો આપડે એ પણ કરી શકીએ એટલે આપણે બંને બાજુ ફાયદો થઈ શકે આ પણ સારું જ છે ખોટું નથી.
હા અને તમે જે વિદેશની વાત કરી એમાં કે જો હવે તમારે ત્યાં વી દેશમાં રહિને કામ કરવું પડે એવું હોય ને તો એમાં પાછો તમારો ખર્ચો પણ વધી જાય એટલે તમારે શું કે કમાણી માંથી મોટા ભાગ નો બધો ખર્ચો જતો રહે એટલે તમે કઈ ભેગું ના કરી શકો જો તમે આ પડે હવે અમેરિકા માંનું કામ છે અને ભારત દેશમાં રહીને કરીએ તો આ પડે આપડો ખર્ચો અહિયાં ભારત દેશમાં ઓછો છે ત્યારે અમેરિકામાં ખર્ચો વધારે છે ત્યાં અર્નિંગ વધારે થાય ના નહીં પણ ખર્ચો પણ એટલો થઈ જાય એના કારણે બધું સરવાળે સરખું થઈ જાય જ્યારે હવે તમે ભારતમાં રહીને નોકરી કરો ને તો તમે સારી એવી ઇન્કમ બનાવી શકો છો.
એ નામ તો એવું જ છે. કે જો ઉમ જઈને આપડે કરીએ તો પછી આપડે ખાલી એક જણો હોય તો કશું આપડે ખર્ચો ના થાય. મતલબ ખર્ચો હોય ને બધું એનામાં જ પતી જાય તો આપડે કસું વધે ની પણ જો ઘર ના બ ધા ગ્યા હોય બે જણા કે તઈણ જણા કે ચાર જણા તો આપડું કાક સેવિંગ પણ થાય બાકી તો સેવિંગ પણ થતું નથી. એવા કેટલાય છે, કે આખા આખા પરિવાર ગયા છે. તેમને પોતાનું ઘર હોય ગાડી હોય બધું જ ખરીદી લીધું છે. એટલે કે એવું નથી કે નથી થતું સાંભળ્યું જ હશે વીદેશ ની અંદર એવું છે, કે બધું ક કલાક ની ઉપર એવું હોય એટલે એનામાં એવું ન થી મજૂરી કરતા હોય કે એવું હોય કે બધાને સરખો જ પગાર મળતો હોય તો ઓમ તો એને વર્ક ફ્રોમ હોમ વાળું છે, ને એજ સારું કેમ કે આપડો પૈસો અહીં જ રે વીદેશ નો પૈસો આપડે અહી વાપરી શકીએ કારણ કે આપડે આપડા દેશ પૈસો ફરશે તો આપડે સારું જ છે, ને પછી વીદેશી આવક અહીંયા આપડે ભારતમાં આવે વર્ક ફ્રોમ કરીએ તો કારણ કે આ કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એજ પૈસા થી આપડે ખરીદવાના એ આપણે ભારતમાં જ ફરશે પૈસા એટલે આવક બહારથી થાય છે, ખર્ચો આપડે અહીં કરીએ તો એ બધું સારું છે. જો ઓમ તમ વર્ક ફ્રોમ હોમ
કે તમે જો અવાજ આવે છે, ને મારો?
હા.
તો એમાં હું એમ કેતો હતો કે જો પાછું તમે વર્ક ફ્રોમ હોમ કરો ને તો કમ પની ખર્ચો બ બચી જાય છે, ને એના કારણે તમને છ મહિને કે એવી રીતે કંપની ટ્રીપ ઉપર પણ મોકલતી હોય છે, બારના દેશોમાં ફરવા માટે
હા.
ઓમ જ્યારે ઓફિસમાં વર્ક કરવાનું હોયને તો એમાં મેં આવું નથી સાંભળ્યું વર્ક ફ્રોમ હોમ વાળા જે વ્યક્તિ હોય છે, ને જે બધા એ બધામાં આવી રીતે ટ્રીપમાં ને એમાં વધારે જવાનું થતું હોય છે, એમને એટલે કંપની ન આપણને બે રીતે ફાયદો થાય કે એક તો આપડે ઘરે બેસવાનું કોઈ જવાની જફામારી નહી આપડા ટાઈમ ઉપર આપડે કામ કરવાનું અને પાછું કપંનીની તરફથી આપણને ટ્રીપ પણ મળે જ્યારે ઓફિસમાં જાવ તો કંપનીના ટાઈમે તમારે કામ કરવાનું અને આવી રીતે ટ્રીપ મળવાની શક્યતા ખુબ જ ઓછી હોય છે, એમાં
હા એ જ ને એ તો ભાઈ સાચી જ છે, ઓકે
હા તો ઓકે ચાલો બાય પછી વાત કરીએ આપડે બાય.